પણ નમાર બાર
હેલો, એલો.
એ વલ આપડાથી બુક જોવાલી જ અવાદે. યા વોલી કંકોત્રી છે, કે હું છે ઈ?
હા
કંકોતરી લઈ લી ને, લાઈ આ કોર.
એ, હાલો.
હં
બોલો, મારે પાણી ભરવા જાવુ છ.
પાણી ભરવા જાઉ છે.
હમ્મ.
હા, તારે ભરાઈ ગ્યું? બોલો, પુરુ થઇ ગ્યુ?
આ ફોનમાં.
ના, ઈ એખર પુડું સાહે અસોડું.
ઘ
પૂરું જ નહીં થાય હમણાં. સરુ જ રહેશે.
કપડો કોઈ નથો ખાઈ ગયો મેં મારાં પૈસા લીધોય ઈ કપડો અં. હું હાલે એ બધું? હા જો બેઠા સે.
હવે પાર્લરમાં આવે, હવે પાણી ભરવા જઉ છું મારે, પાણી નથી.
એવું છે. ગાવાળિય જ નથી લાવતા?
લાઈટ નથી આજે.
ત્યાં કેવું, એવું છે એમને.
અને વહી ગઈ હવે પાણી ભરવા માટે જાવું નઈ જોઈએ? ઓલો ગાડી લઈને આવે તો હલવું ભરી આવું ડંકીએ.
એ આવુ છે. એમને.
હમ્મ. હું હાલે બધી?
નસ્કા કંઈ ની, ખેતરનું, પારલરનું
એવું છે.
તમારે? હમ્મ.
હમ્મ.
શીખવા લાયક જવું જ પડેને, કાયમનું થયું. હમ્મ.
હા હ.
આવડી ગ્યુ.
એવું છે, એમ ને.
હા ભાઈ જાતા હોય તો જાવાનું જ હોય.
હમ તમને આવડી ગયા.
વર વરસાદ બરસાદ કેવા છે?
આજ તો છાંટા છે.
છાંટા છે એમ હમ્મ.
તમારે કેવો વરસાદ છે?
અમારે વરસાદ છે સાંટા જેવો.
એવું છે અમારે એમ જ છે સાંટાની જોડે.
હા એમજ હોય
હમ્મ.
એ ઝીલું તું આમ આય.
એવું છે એમને
આ
હમ્મ ચાર વિગા ઊંઘી નાખ્યું.
ચાર વિગાનું ઊંઘી નાખ્યું એમ ને.
એમજ હોય ને અમે હવે ડુંગો માંડવી નાદવાની બાકી સે આ વરસાદ માંડવીમાં કઈ નેદવા નથી દેતો.
એવું છે એમને.
એટલે તો ક્યાં કઉ માંડવી નેદવાની રઈ વણ તો નેદાય ગયું વણ માં ખાતર નખાઈ ગ્યું. હવે હે?
કાંઈ નઈ ખારી સિંગ બનાવીએસ.
હારૂ બનાવો બનાવો આવીએ ખાવા
હમ્મ આવો.
રંધાઈ ગયું?
ના શાક બનાવવાનું છે ભીંડાનું
ભીંડાનું શાક બનાવાનું છે એમને મારે આજે રીંગણાનું શા શાક બનાવવાનું છે.
એ પાણી ભરવા જવું કે નહી તમારે આવું હ?
હમ્મ. પાણી તો હવે અહીંયા ઓલામાં ભેર્યું એમાંથી ઓલુ
એવું છે અમે નથી નાખતા.
નહી અમે તો પછી ટાંકામાં ભરાઈ જાયને પછી નીરાઈ જાય પછી નાખીયે ગોળામાં
તમે
આજ વાડીમાં. હવાર માં જ કરતા હતા‌ ને, બપોર ના પસે. ઓલુ કરતા તા. હવારમાં. જ્યા દવા સાટવાતી દવા સાટાણી ન પાસા બપોર ના ગયા.
હમ્મ. હા, હવારમાં પ્લર માં ગઈ હતી, ત્રણ વાગ્યા પાસે ગઈ આવી, ત પ્લર માં ત્રણ વાગ્યા પાસે ખે પછી ત્રણ વાગે પાર્લરમાં ગઈ હતી.
છે
હમ્મ.
અમે જાય, પાર્લરમાં.
આપ તો શું કરીયે, ખેતર ન જવું પડે મેદવા.
હમ્મ
હમ્મ. લે પોપપ.
હમ્મ.
હ, સવારમાં ખેતરુ એ જઈએને, બપોર ના પાર્લર એ જઈએ ને એવું કરીએ.
એ સાચી વાત.
હમ્મ.
કેત નહી કરવું પડે.
હમ્મ.
એટલે તો શ
એ મજઈને.
તો.
અમારે મસ્
હા, પણ તો શું કરે?
હા.
હમ્મ. હું વાલે બધી.
શંતમ એમને.
હમ્મ, તમારે બધાને
અમારે બધાની જોની આયા. ખેતરીવે જઈએ ને, કેેત પાર્લર માં જઈએ ને, ઘર આવીએ ને. પાર્લર માંથી આવીને, હવે આજનીરસોઈ કરવાની તારી કરીશું.
તો. હા, માલઢોરને પાવ. નિણું પુરાણ કરશ વાગડી પછી રસોઈ કરીશું.
હમ, અમારેમે ફારિશિંગ કરી નાખીએ, એકક રસોઈ.
હા, એ તો એવું જોઈને.
હમ્મ.
હમ્મ, કરવું પડે.
હા, એ કરવું
એટલે તો ક રસોઈ તો કરવી જ પડે.
હા.
હમ્મ.
હમ્મ.
હમ, હમ.
કોણ લાગે?
કોન?
ગમેને.
હા, નંબર નાખી ને, લગાડીએ તો લાગે ન નથી લાગતું.
હવે છે.
બેઠતે ર લી લ
હ, બોલવા નય એવું કઈ અલીલન બલલન.
આપ પણણ
ખાલી વાત કરવાની હોય, નવું પેરતા એ બધું.
એ હાટ હું રાડું નાખીસ.
રાડો ન નખાય એમાં આવે, બધું મેસેજમાં બધું એવું લખેલ છે.
હાથી કહ તો, કરીરી. હ, હું વા લ બધી.
મ જ ખાાવ શીંગ બનાવ છું, આ
હરસિંગ બનાવે, એમ ને હા, હા. બને, બને, બનાવી તો જો હસ.
હમ, હમ, બનાવે તો. હમ.
એટલે તો કોક ખાવા થાય, સો મહહાની
હમ.
હમ, હમ.
તમે બનાવો.
હ, મારે કલાક મે આવે તો, બનાવું હો.
હા તો બનાવો, એટલે
એટલે કૌ ને. ર બના દે.
અમારે બ નાવાનસરોગત ગી
હ, હ.
રસોઈને કેટલી વારશે.
હવે આગળ માળધો હાંકીવી ને, પછી આગળ ઈજ તારી કરવાનું છે.
હજ
હમ. ક તો ફરે આવી, હા. પછી ઉકલી જાય, પછી તો હું વેલાર બનાવી નાખતી, વેલર બની જાય.
હમ.
હમ હમ.
ના અમારે હાત વાગ્યા હાડા હાત વાગે જમવાનું.
એટલે તો કઉ વરસાદ બરસાદ છે પછી હા બોઈ લઈએ પછી ખાવા ખાવા બેહિ જાયએ.
હમ..
પછી હું વાટે બેવાનું ખાઈ લેવાય ને.
હવે ધ્યાન રાખજો ને.
હમ..
એટલે એટલે તો કહું છું.
હ અ.
આ શું છે તમાર લોકો ન.
આજ પાર્લરમાં સોટલા શીખ્યા માથુ ગુથીન.
ખરું કેવાય એરસ્ટ્ટાાઈલ કેવાય.
એરસ્ટાઈલ કેવાય. અહીં એર સ્ટાઇલ શીખ્યા.
હ હમ.
આવળી ગ્યું?
હા હવે થોડું થોડું આવડ્યું આજ શીખવાડતાતા. એસ્ટલમા. હમ.
એટલે આવડી જાય.
હા બે દી શીખવાડયે પછી પાછુ બીજું આવડી જાહે પસી બીજું શીખવાડશે.
હમ. બસ એક આવડી જાય પછી પાહુ બીજું પૂરું થાય.
હ હમ, એ તો એમ જ હોય ને.
વેક્સ આવડી ગયું?
હે હા હા ઈ તો બધું થોડું થોડું આવડી ગ્યું.
એવું છે?
હ અ.
હમ.
હા તો કર તો આવડી ગ્યું.
હમ. પછી હું શીખવાનું ત્યાં? પછી હું શીખવાનું છે?
પછી હવે ઉપરાવાશે એ શીખવાનું થાય. અત્યારે તો આ અ આપ્યું તું એતો તને આવડી ગયું.
હમ.
હ અ.
શું કે શીખી જવાય.
હા, ઉપરથી આવે એ શીખ્યું અવે. બીજુના વિષયમાં તો આ આપ્યું હતું એ શીખાઈ ગયું બધું.
હાથી કઉ તો કરી ઉપેર થી હવે આવે હસુ આતો શીખાયજ.
હા.
અમારે એમ જ છે.
હા એ તો એમ જ હોય ને?
થોડું થોડું આવડે બધું ત ઘરે ન આવડે?
નય... થોડું ઘણું આવડે.
હું થોડું બધું શીખી લેવાય.
જેટલું હોય.
એટલે કતો ખરી? હે...
વરસાદ કેવુ છે.